હા મિત્ર શું કરી રહ્યા છો
મિત્ર ઘરે જમીને પછી આરામ કરશુ મિત્રો
હા હા કઈ નહી હું પણ હમણા જમીને આરામ જ કરતો છે તો કેવું કે હમના કેવું ચાલતું છે હમણાં તો વરસાદ ની મોસમ છે
મિત્રો વાતાવરણ બહુ ઘણું સારૂ નથી તો મારો વરસાદ છે આ બાજુ તમારા બાજુ કેવુંક છે મિત્રો વરસાદનુ
અમારે હ બાજુ એમ ધોધમાર વરસાદ આવે તો તમને ખબર જ છે કે જે અવર જવર જેવા જે વ્યક્તિઓ છે જે વિદ્યાર્થીઓ છે એ લોકોને તો ખુબ જ એવુ કેવી આવતી હોય છે
હાઉ મિત્રો બહુ ઘણી મુશ્કેલી છે તો એના કારણે જોતે સ્કૂલો બધી બંધ જ છે પુછપરેજી એવુ સારૂ કપી
હા હમણાં તો હા બે બે દિવસથી લગાતાર બંધ જ જેવી છે ને તમને ખબર જ હશે કે હમણાં તો રેડ એલર્ટ. તો ચાલો ને આપડે કોઈ એમ વિષય પર થોડી ઘણી એમ ચર્ચા કરીએ તમે એમ થ્રી જ હોવ તો
હા તો ચોક્કસ મિત્રો હું ફ્રી જ છું હમણાં
તો ચાલો ને આપડે કઈ શિક્ષા નું કેવું મહત્વ હોય એના વિશેે થોડી ઘણી ચર્ચા કરીએ
ખુબ સારી વાત છે મિત્રો હું તૈયાર છું મિત્ર
હા તો તમે થોડી ઘણી મને માહિતી આપો પછી હું પણ તમને
હા મિત્ર તમારા ટોપિક હા મિત્રો તમારો ટોપિક ખુબ જ સરસ છે શિક્ષણ નું મહત્વ એ ખુબ જ સરસ ટોપિક છે મિત્ર આપણુ જે ભવિષ્ય છે એની વાતનું જે ટોપીક તમે કીધું શિક્ષણનુ મહત્વ આપણુ જે ભવિષ્ય છે ભારત દેશનું જે ભવિષ્ય છે એ આખુ શિક્ષાક જ છે. તો આઘારિત છે સટુડન્ટલોકો સારું સારું ભણીને સારી ફિલડમાંથી ડેવલોપ કરી શકે છે તો પણ સાયન્સની ફિલ્ડમાં હોય. કોઈ બિઝનેસ પણ બની શકે છે કોઈ ડોક્ટર કોઈ સાયન્ટિસ્ટ. જેમ શિક્ષાણનું મહત્વ છે ભારત દેશની વિકાસકે કોઈ પણ જગ્યાએ જે વિકાસ હોય છે તે તેનો ફેમિલીનો વિકાસ પોતે પણ એ વિકસિત થશે કે બધી જ રીતે સ્વતંત્ર છે અને એનું મહત્વ ખુબ જ છે શિક્ષણ જેવુ ભણેલો હોય છે તો એને કઈ કઈ જગ્યાએ જે માં તકલીફ ના પડતો હોય એ પોતે ઇન્ડિપેન્ડન્સ થઈ જતો હોય એને કોઈ પણ મુશ્કેલી આવે જીવનમાં તો જે મુશ્કેલી હે પાર કરી શકે છે શિક્ષણ થી લોકો નો જે મન આ વિચાર શરણી છે. એમના તાર્કિક શક્તિ છે. એ ઘર સારી થાય છે જેનાથી લોકો ખુબ સારું એવું આગળ ભવિષ્યમાં આગળ વધી શકી જે જેમાં લાઈફમાં આગળ વધી શકે છે.
સાચી જ છે કારણ કે જો જે જે પણ જે ભણેલો ગણેલો વ્યક્તિ છે ને એની જ સામે જો આપડે કોઈ બીજો કે ભણેલો ગણેલો એવ વ્યક્તિ તી ને મૂકીએ તો એ બંને વચ્ચેનું જે જીવન શૈલી છે તે આખી અલગ જ પડી જતી હોય છે. કારણ કે તમને ખબર જ છે કે હાલમાં કોઈ પણ શી એ તો આપણને વાંચતા લખતા એ તો આવડુજ જોઈએ કારણ કે કોઈ જગ્યાએ કઈ આપણે સુવિધા ના લાભ લેવાનો હોય હોસ્પિટલમાં જવાના હોય તો એના માટે આપણને કઈ પેપરના ડોક્યુમેન્ટ કે એવું બધું એ લોકો માંગતા હોય તો આપણને પણ એના વિશે થોડી ઘણી ખબર રહેવુ જોઈએ. જેથી આપણને સામાન્ય સ્તરે પણ થોડું ઘણું એમ ઘણું શિક્ષા એ તો જોય જ હોય જે પણ એમ શિક્ષામાં એમ સારા એમ જેનું નોલેજ હોય તો એ ખુબ જ આગળ જાય છે. ને મિત્ર તમને ખબર જ છે કે આપણા ભારત દેશની અંદર તો એમ શિક્ષા ને મહત્વ ખુબ જ આપતા હોય પણ એ લોકો જે સરકાર છે એ આમના ત્રણ વર્ષ સુધી એમ વધારે એમ અંદરો અંદર એવા વ્યક્તિ હોય છે કે જે વધુ એમ શિક્ષાને ભાર ના આપે તો એના એ લોકોના ભૂલ ના કારણે જે બીજા વિદ્યાર્થીઓ હોય. તો એ લોકોને પણ તે મુસીબત નો સામનો કરવો પડતો હોય છે તો મિત્રો તમને ખબર જ છે કે હાલમાં ગયા વર્ષે ને આ વર્ષે તમને ખબર જ છે જે નીટનું પેપર હતું એ લીક થઈ ગયું હતું. તો એના લીધે જે હ જ એના લીધે કેટલા એવા વિદ્યાર્થી કે જે લોકો ને જે આટલા વર્ષોથી એ લોકો બે ત્રણ વર્ષો એના માટે જ મહેનત કર તત પણ જો આવું પછી થોડા સમય માટે જો પરીક્ષા લેતા હોય ને માન જાવું કરી પાડે તો પછી જે વિદ્યાર્થીને આખી જે શિક્ષણ લેવાની જે પછી જે મન હોય પોતાનું એ એમ વેડફાઈજતું હોય છે. પછી એ લોકોને નહી આ બાજુ નહી પીલી બાજુ એવું થઈ જતું હોય છે. છે એ લોકોને સપનું હોય લક્ષ્ય હોય કે મારે આ ફિલ્ડમાં જોવું છે મારે આ એઞઝામ પાસ કરવી છે તમને ખબર જ હશે કે એ એટલું બધું એ લોકો મના ગયા થોડા વર્ષો સુધી એ એ લોકો અમને ભાર નથી આપતા મળે તો અમને ખબર જ છે કે હાલના સમયમાં પણ જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ ચાલી રહી છે કે જો કૌરવ એ વિરોધ કરી રે છે તો મને તો એવું છે કે એ કરવું જ જોઈએ કારણ કે તમને ખબર જ છે કે જે આપડા એટલા બધા પેપર લીક થાય કોઈ એના પર ધ્યાન નથી આપતું ગયા વર્ષે આવું થયું ને આ વર્ષે હો ને તમને ખબર જ છે કે ભારત દેશની વસ્તી કેટલી છે ને એ પ્રમાણે આપણને એમ જોવા જઈએ તો બેરોજગાર વ્યક્તિઓ વધુ જોવા મળે છે હાલ સમયમાં ને એવું તો રહેવું જ નહી જોઈએ ને વધારે ખાસ તો તમને ખબર જ છે જે મોટા મોટા લોકો છે તો એ લોકોને બાળકોને જો જોઈ ભારત દેશમાં ભણાવતા નથી એ લોકો બહારના દેશમાં એમ ભણાવે છે તો તેથી કરીને આપણેે ત્યા એવું જ કહી શકીએ કે આપણું જે શિક્ષણ છે તે એમ વધારે યોગ્ય નથી એ લોકોના સ્તરે તો એ લોકો એ કઈ કરવું જોઈએ કે જે એમ બહાર થી જો આપણા દેશમાં એમ અભ્યાસ કરવા આવે એવું કઈ આપણેે આપે તો કરવું જોઈએ તો તમારે શું કેવું
હા મિત્રો તમારી તમારી વાત એકદમ સાચી છે. આપણુ દેશનું શિક્ષણ આપું સારું નથી એટલા માટે મોટા મોટા જે લોકો છે એના પોતાના આર્થિક સ્થિતિ સારી હોય તે લોકો ભણવા માટેે વિદેશ માં ઇંગ્લિશનું જે સબ શિક્ષણ છે એ ખુબ જ સ્થળ જવા જાય તો ખુબ જ છે આપણા ભારત દેશમાં શિક્ષણમાં આટલું બધું લોકો અ ભાર આપતા નથી શિક્ષણ નુ કેટલું મહત્વ છે એ લોકોને ખબર છે છતાં પણ એની વ્યવસ્થા છે એમાં એ લોકો ભ્રષ્ટાચાર કરે છે તમારે તેવા પ્રમાણે પેપરો લીક થાય છે એના કેટલા સ્ટુડન્ટની જે તૈયારી હોય એ કરતા હોય અને એનાથી બધા પેપર લીક થાય પછી એ લોકો સુસાઈડ કરી નાખ એ એવો હાલ છે આપણા ભારત દેશમાં શિક્ષણ તો શિક્ષણ ના મત તો સમજી ન આપણા જે ભારત દેશમાં શિક્ષણની વ્યવસ્થા છે એના પણ એ લોકોએ ભાર આપતો છે એમ કે શિક્ષણ આપ નું ભવિષ્ય સ્ટુડન્ટ આપ ભવિષ્ય આપ જણા ભવિષ્ય એ લોકો સારું ભણે તો આપણા ભારત દેશનું મોટા મોટા પ્લાટફર્મ રિપ્રેઝેન્ટ કર આપ ભારત દેશનું નામ રોશન કરી પછી બધી જ જગ્યાએ રમતમાં હોય કે પછી કોઈ પણ ઓછી પદવી પર એ લોકો પહોંચીને પણ આપ ભારત દેશને રિપેરિઝટ કરતા હોય એ બધું શિક્ષણ ના લીધે શિક્ષણ થી માણસ કે નાગરિક બને છે સારો નાગરિક બને છે જે સમાજને કામ આવે તો શિક્ષણ નું એટલું બધું મહત્વ છે તો પણ આપણા ભારત દેશમાં શિક્ષણ જે મંત્રી છે
એજુકેશન મિનીસટર આપ ધર્મેન્દ્ર પ્રસાદ એના લીધે પેપર લીક થઈ જાય એને સાર એવ વ્યસ્તા નથી એ પેપર થને કારણે જંત્રર મંત્રર તમે કીધું પ્રમાણે ચાલી રહી સારમાંને કરવો જ જોઈએ કેમકે સ્ટુડન્ટને ન્યાય મળવો જોઈએ કેટલા લોકો વીસથી કેટલા સ્ટુડટ લોકો એ લોકો સુસાઈડ કર ના એમ
તમારી વાત સાચી જ હા તમે કીધું એ કે જે અમુક એવા વિદ્યાર્થી છે જે એ લોકો એ સુસાઈડ કરી લીધું કારણ કે ત્રીસ થી વધુ વિદ્યાર્થીઓ જે છે તે એનીની અંદર આત્મહત્યા કરી લીધી આ જે એમ મારું તો એ જ કવું છે કે આનું જે મુખ્ય કારણ છે જે તમે કીધું જે કિશન મિસ્ટર તો એ એ સ્તીફો આપી દવું છે રાજીનામું આપી દવું છેને મેં તો કે કે આ જે આ બીજેપી ની જે સરકાર એ પણ આપણેે એમ જોવા જઈએ તો એમ સારા કામ કરે છે પણ એટલું જ આપણને ખાણામાં ઉપાડતા હોય છે. આજે પાસે ખેડૂત ર રહે વિદ્યાર્થી ર રહે કે સામાન્ય માણસ ર રહે તમને ખબર જ છે કે જે મોટા મોટા જે વ્યક્તિઓ છે, કે એ લોકોને એનાથી કંઈ લેવા દેવા હોતું નથી. તમને ખબર જ હશે કે હાલમાં આ જે ફોટેજ છે, તે કેટલા એમ દિવસોથી ચાલતી છે અમને તો એક મહિના જેવા તહેવાાર આવેલોું છે. તું ત્યાર સુધી એ લોકોએ કોઈ સપોર્ટ નહી કરી્યો હ તમને ખબર જ છે. કે આપણા જે એટલા બધા જે મોટા મોટા લોકો છે. કે જે સ્ટાર છે એ સ્ટાર છે. તો એ લોકોને જે આપણા જે યુવાસ કે પછી, એ લોકો સપોર્ટ મદદ થી લોકો આગળ વધેલા છે એક જો સમય આવતા આપણને કરે તો પછી એવું કેવું ચાલે મિત્ર એવું તો નહી ચાલે નને એ આજે હા તમને ખબર જ હશે કે જયારે ખેડૂત કે કોઈ એમ સામાન્ય માણસ એમ લોન લઈ તો એ સામાન્ય રીતે પચાસ સાઠ હજાર રૂપિયાની લોન લેતો હોય. તો એને જો લોન ના ભરે તો એના પર ફોન પર ફોન આવે કે પછી દોડી જતા હોય છે. જયારે એની અંદર આપણેે વાત કરીએ કે કોઈ બિઝનેસમેન હોય થોડા મોટા માણસો રે અદાણી અંબાણી રે એ લોકો કેટલા કરોડો નુ એમ લોન લેતા હોય ને એ લોકો જયારે ટાઈમ પર નહી આપે. ત્યારે સરકાર એને કઈ ક કહેતી નથી. તો આ કેવુંક જેવું નિયમ સે ને મેં તો કેમ કે આવું તો થવું જ ન જોઈ બધા માટે સરકારની રેવા જોઈએ. જેથી કરીને જે આગળ હા હા કારણ કે પછી આવનારી પેઢી છે એના પર જ અસર પડે. ને મિત્રો તમે જે મારા માટે થોડો ઘણો તમારો સમય ફાળવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે હમણા તો બધો સમય ફાળવતો નથી ધન્યવાદ.
હા મિત્ર.